ભાઈ તમે કેમ છો
એકદમ મજામાં હમણાં પેલું નવું ડિજિટલ પેમેન્ટ વાળું આવ્યું છે ને તો તે એની ઉપર વાતચીત ચાલ્યા કરે છે કારણ કે તમને ખબર જ છે કે ડિજિટલ પેમેન્ટ આજકાલના આધુનિક યુગમાં ખૂબ જ વધારે જરૂરી બને અને હું તો ડિજટલ પેમેન્ટ સારી રીત ઉપયોગ કરી જ રહ્યો છું ઘણા વર્ષોથી અને મારા ઘરના લોકોને પણ હમણાં તો મેં યુઝ કરવા કહી દીધું છે કારણ કે તમને ખબર જ છે કે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે અને આપણે યુઝ કરવું જોઈએ એવું મને લાગે છે કારણ કે ડિજિટલ પેમેન્ટ મને ખુબ જ વધારે ગમે છે અને ડિજિટલ પેમેન્ટ હી તમે કેટલીક વાર પેમેન્ટ કરી રહ્યો છું હમણાં તો
હા ભાઈ તરી વા એકદમ સાચી છે એટલે કેડીજ જે આવ્યું છેુ યુગમાં તે ખુબ ખબ સારો છે અને બધા લોકો માટે યુઝફુલ છે કારણ કે તમે પણ જાણો છો કે આ જે મ આપણે ઘણા બધા કાર્ય આપડણે ઘર બેઠા કરી શકીએ છીએ જેમ કે કોઈને પૈસા ચુકવવાના હોય કોઈને પૈસા પૈસા મોકલવાના હોય એ આપણે ઘ તમામ પ્રકારની પ્રક્રિયા પર ડીઝલ પેમ આપણને મળી રહે છે અને આજકાલ ના આધુનિક વાળા જે યુવા પેઢી છે તે હમણાં થી બધા લોકો યુઝ કરે છે કારણ કે બધા લોકોને આ ખુબ સરળતા પણ લાગે છે અને જે બધા લોકો રોકણમાં જે પેલા કરતા હતા તો હવે મોસ્ટલી હવે ઓનલાન પેમેન્ટ યુઝ કરે છે કારણ કે તમને ખબર જ છે કે પહેલા તો આપ રોકડ વવ કરતા હતા અને બધાને ઘરે મોસ્ટલી રોકડ વધારે પડી રતી હતી અને ગામડામાં ચોરી થવાનો ભાઈ વધતો હતો અને શહેરોમાં પણ ચોરી થવાનો ભાઈ રહેતો હતો કારણ કે એ બધાના ઘરે એવા રોકડ પડી રહેતા હતા અનેને બધા લોકો આમ ઘરે જા એટલે ચોરી થવાનો વધી જ પરુ હવે બધાના ઘરે રોકડ ઓછી થઈ ગયા છે અને બધના ઘની ટ્રાન્સફર એ બેકમાં અથવા ક પ રોકાણ કરે છે ને ઘરે ઓછામાં ઓછી રોકો રાખે છે કારણ કે તમને ખબર જ હ કે ઓનલાઈન પેમેન્ટ જે વસ્તુ આવ્યું છે તે આજકાલ જે આપડે કોઈ પણ પ્રકારની જે કોઈ પણ વસ્તુ વસ્તુ ખરીદવા જઈએ કે પછી આપણા ઘરમાં કોઈ ખર્ચા લાાઈટ બિલ થી મારીને ગેસ બિલ જેવા વગરના ખર્ચા તે આપણે મોસ્ટલી આ બધ એ લ એટલે ઓનલાઈન જ કરી દઈએ છીએ પેલા તો તમને ખબર જ હતી કે આપણે મુખ્ય કેન્્રય જેમ કે વીજળી બિલ માટે ત્યાં આપણે જવું પડતું હતું અને ધી લાઈનમાં ઉભી રહેવા પડતું હતું અને પછી આપણે ઉભરય આપણે તે ખર્ચા ચૂકી શકતા પરંતુ હવે ડાયરેક્ટ આપણે ઓનલાઈન જ કરી શકીએ છીએ અને સારી રીતે ઘર બેઠા સમય બચે છે અને પાંચ છ સેકન્ડમાં આપ ઓનલાઈન કરી શકીએ છએ બાકી તમારા ગામડામાં બધા લોકો ઓનલાન પેમેન્ટ યુઝ કરતા હો અને તમે પણ કરતા હશો આખી તમે જે તમા ઘરના બધા ખર્ચા જેમ કે મોસ્ટલી તમારા ઘર સમાન કે જે તમારા ઘરમાં માલ સમાન લાવો છો અથવા કોઈ વસ્તુ તમે ઘરમાં ખરીદો છો અથવા તમારા જે બધા ખર્ચા કે વીજળી બિલ લાઈટ બિલ એ તમે ઓનલાઈન જ કરતા હશેો ને હમ તો
હા ભાઈ અમેટો એ બધું ઓનલાઈન જ કરીએ છીએ અને કારણ કે તમને ખબર જ છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ખુબ જ એવું સારું પડી રહે છે અને ઓનલાઈન પેમેન્ટ મેં કરું છું અને તેનાથી જ મને ખુબ જ વધારે એવા ફાયદા પણ થયા અને જેથી કરીને હ ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું મતલબ પ્રેફર કરું છું કારણ કે ઓનલાઈન પેમેન્ટ સાથે મને જેમકે બચત કરવાનું અને એવું બધું કેટલાક બધા ફાયદા થઈ રહ્યા છે કારણ કે જો ઓનલાન પેમેન્ટમાં શું હોય તેમાં આપણને કેટલું પેમેન્ટ કર આપ આપણે આ મહિનામાંને કેટલા બધું ટ્રાન્ઝેક્શન દેખાઈ જતા હોય છે તો જેથી કરીને આ આપણને ખબર પડે કે આ મહિનામાં મેં એટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે અને એટલા મતલબમાં મારા વસ્તે જ પૈસા થયા પણ ખબર પડે આપણે કેટલીક જગ્યાએ બે ફાલ્ટમાં પૈસા ખર્ચ કરી નાખી હોય કઈ પણ ખાવા પીવા માટે જે આપણે નો ખાટે તો આપણને પૈસા બચી પણ શક તો તે બધી વસ્તુ આપણને ખબર પડે શકે છે કારણ કે આ મને મતલબ આ બધી વસ્તુથી કેટલીક વાર મને એવું લાગે છે કે મતલબ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવાથી મને ઘણા બધા ફાયદા એવા થઈ રહ્યા છે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ જ ઉપયોગ કરું છો અને મારા ઘરના બા લોકો ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરવા કહ છું મે
હા ભાઈ એટલે કે આપણા ઘરના બધા લોકોને શીખવવું જોઈએ અને આપણા ગામડામાં વિકસિત કરવું જોઈએ કારણ કે જે આ ઓનલાઈન સુવિધા આવી છે તે બધા લોકોને ઉપયોગ માટે ખૂબ કામ આવી શકે છે એમના સમય બચે છે પછી બ ખર્ચા બચી જાય છે ઘરે જવા માટેના ઓનલાઈન પેમેન્ટ છે બેંકમાં પણ આપને ઘણી બધી એવી સુવિધા આપે છે જેમ કે આપણે ક તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એવી પણધ સુવિધા આવી ગઈ છે અને આપણે જેટલોું વધારે યુઝ કરીએ તેટલું આપણા માટે સારું છે કારણ કે ક્રેડટ કાર્ડમાં અમુક જેટલા રકમ પેલું હોય છે અને પછી આપડણે બધું પ્રકાર ક્ર્રેડિટ કરી શકીએ છીએ એટલે કશે પણ આપણે કોઈ શોપિંગ કરવા જોઈએ તો પછી એ કાર્ળ આપણને કાળા એટલે કાળ યુઝ થાય છે અને આપડે લિમિટ હોય કે એટલા આપણા પૈસા સુધી આપણે ત્યાં ખરીદી કરી શકીએ તે પણ આપણને દસ્તાવેલજ હોય છે મિનિમમ કોઈને એક લાખની કોઈની પચાસ હજાર ની હોય કોઈની બે ત્રણ લાખ ની હોય એવું હોઈ શકે છે અને એ કાર્ણ મેં યુઝ પણ કરી્યું છે મારા ઘરે મમ્મ મમ્મી છે તે માટે મેં રાખેલો ઓર્ડર પચાસ હજાર માટે કારણ કે કશે ખરીદી કરવા જાય જેમ કે મોલમાં મોટા મોટા શોપિંગમાં તો પછી એક અડતા યુઝ કરી શકે છે અને એ લોકો રોકડ લઈ જવા ઓછી પડે છે એટલે ઓનલાઈન શોપિંગ તો આપણા માટે આધુનિક કામ જ છે પરંતુ તમને ખબર હ છે ઓનલાઈન જે ઓનલાઈન જે પેમેન્ટ આવ્યું છે તેમાં આપણને ઘણા બધા ફ્રોડ પણ જોવા મળી જાય છે કારણ કે આપણે કોઈને એ પન આપણા જે પિન નંબર હોય છે આપ સેિક્યુરિટી પિન નંબર તે આપણે કોઈને શેર કરી દઈએછ તમને ખબર જ હશે કેટલું આપડ હ બેંક અકાઉન્ટ હેક થઈ જાય છે અને આપણા બેંકમાં જેટલા પણ પૈસા હોય છે તે લોકો જે હેકર્સ લોકો હોય છે કોઈ પણ એમ આ ઉપાડ લે છે બધા જ એટલે આપડે આ ભીન છે કોઈને શેર ન કરવો જોઈએ ભલા આપે સગ આપણે ફેમિલી મેમ્બર હોય આપણે કોઈને શેર નહી કરવું જોઈએ કારણ કે આપણે ઘણી બધી વસ્તુ આપણે ઓનલાઈન પેમેન્ટ જો યુઝ કરતા હોય તો પછી આપણેે બધા લોકો એવા આજુબાજુ જેવા ઉભી રહેલા હોય તો પછી આપણે જે ઓલાન પેન્ટ કરી રહી હોય ત્યારે આપણે પિન નાખી રહ્યા હોય તો અમુક લોકોની દ્રષ્ટિ ખરાબ પણ હોય છે અને પછી તે આ પીન નંબર જોઈને પછી એ લોકો પૈસા ઉપડી શકે છેમ એટલે આપણેે જે સ્પેન લખીએ ત્યારે યોગ્ય સાવચેતી પૂર્વક આજુબાજુ જોઈનેને ખુબખ તરીકે ને કોઈને બતાવ જોઈએ કે આપણે ઓ પેમેન્ટ કરી રહ્યા છો પછી કરવું જોઈએ કારણ કે ઓનલાન પેમેન્ટ બધ ગેર પલ એટલે બધું ફ્રોડ મે એસએમએસ થી કે ખુબ જરૂરી છે બાકી તમારા કોઈ ગામડામાં કોઈસ્તુ આવો કોઈ બનાવો બનાલો કોઈના પૈસા માટે આવું પૈસા ઉપાડી લીધ જરા કોઈ ક દીધોના પછી ફ્રોટ થયેલો હોય
હા ભાઈ એવો બનાવો અમારા ગામમાં બનેલો હતો અને ત્યારે મેં તેમને સમજાવ્યું હતું કે આપણે કોઈને પણ ઓટીપી આપવું નહીં ઓનલાઈન જ પણ ઉપયોગ કરીએ ત્યારે કારણ કે ઓનલાન પેમેન્ટમાં તમને ખબર જ છે કે જો કોઈ આપણે મતલબ જે અઉ લિંક હોય આપ બેંક અઉ તો એ આપણા નંબર ન કોઈ પણ ઓટીપી આપણે કોઈને શેર કરી દેએ તો આપણા અકાઉન્ટ માં પૈસા કટ પણ થઈ શકે પલામને સમજાવ્યું હતું કે એવું ન કરવું જોઈએ અને જેથી કરીને આપણે તે મુશ્કેલી માં પડી શકેીએ પરંતુ ટઓ ન માન્યા અને મતલબ બધી એપમાં જોડાયા હતા જેમાં મતલબ પૈસા દસ વીસ રૂપિયા આવતા હતા પરંતુ તેમાં ઓટીપી નું બધું માંગતા હતા તો કેટલીક વાર ઓટીપી શેર દેવાનો સારો ન કહેવાય એવું મેં એમને કહ્યું હતું પરંતુ તેમણે શેર કરી દીધું અને તેમના પૈસા ચોરી થઈ ગયા એટલે કે મતલબ કપાઈ ગયા તો જેથી કરીને તેમને ખુબ જ વધારે મુશકેલીનો સામનો કરવો પડ્યો પરંતુ જો આપણે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરીએ તો પહેલા આપણે ઓનલાન પેમેન્ટ વિશે જાણવો જોઈએ એવું જ કેવું છે બધાને કારણ કે જો આપણે ઓનલાઈન પેમેન્ટ વિશે પહેલા મતબ બધી માહિતી લે લેવી જોઈએ કે શું પણ ઓનલાઈન પેમેન્ટ કેવી રીતનો ઉપયોગ થાય છે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવાનું શું સારું પડે અને બીજું વસ્તુ કે મતલબમાં ઓનલાઈન પેમેન્ટમાં કઈ કઈ વસ્તુ આપને ન શેર કરવી જોઈએ કઈ વસ્તુ આપણે શેર કરી શકીએ એ બધી વસ્તુને આપે જાણકારી હોય તો જ આપણે સારી રીતના ઉપયોગ કરી શકી ઓનલાઈન પેમેન્ટ જો જાણકારી નો અભાવ હોય તો આપણને ખુબ જ એવું સારું પડે છે અને આ જાણકારી નોભાવ હોય તો આપણને એમ અ અંદરથી મુશ્કેલીનો અનુભવ થઈ જાય છે કારણ કે અ અનામ લે સારું વસ્તુ તોશે પરંતુ તેના વિશે આપણને સારી માહિતીગાર હોય એ તો જ સારું પડે અને બીજી સાથે ઓનલાઈન પેમેન્ટ આપણને ક્યારે ક્યારે કામ લાગે કે જયારે આપડે જેમ કે હમણા તો શેર બજારમાં ખુબ જ વધારે લોકો ઉતરી રહ્યા છે તો મતલબમાં શેરબજાર માં જય આપણે ડીમેટ અકાઉન્ટ બનાવીએ છીએ તો ત્યારે આપને ઓનલાન પમેન્ટની જરૂર પડે કારણ કે ઓનલાન પેમેન્ટ ચાલતું હોય તો આપડે શેર બજાર માં ઉતરી શકીએ અને શેરબજાર ને આપણે શેર ને ઉડું ખરીદી શકીએ જે કે હમણાં ખુબ જ વધારે એવું ચા રહ્યું છે અને બધા જે હમણાંના લોકો છે એ બધું ખુબ જ વધારે શહેરને ખરીદ વેચાણ કરી રહ્યા છે તો એ મારે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવો પેલા જરૂરી બને છે અને ત્યારબાદ આપણે તેથી ડિમેટ અકાઉન્ટ બનાવું પછી તેમાંથી આપણે તેમાંથી પૈસા આપણેે આપીને મતલબમાં આ કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ
હા ભાઈ તમે જે પણ વાત કીધી કે બધી બરાબર છે આપડે બધા લોકો એમ શેર માર્કેટમાં બધા ઉતરી રહ છે આજકાલ ના યુવા પેઢી તો બધા શરટ શું છે તે લોકો હમણા બધા કોસીક રયા છે અને પૈસા લગાડે છે અને એ સારી રીતે આવ પડે માર્ટ જરૂરી છે કારણ આપણે બ સ્કીલ શીખશું તો પછી આપણને આગળ જતા ઘણા બધા થવાના છે એ મારે તોજ કેવું છે કે ઓનલાઈન સુવિધા મળી છે બધા લોકો યુઝ કરવી જોઈએ આખા વિશ્વભરમાં કે પછી આપણા દેશમાં વિકસિત કરવું ખૂબ જરૂરી છે કાર અમુક ગ અમુક ગામડાઓમાં જે ઓનલાઈન પેમેન્ટ છે અમુક જે પરિવારો છે અમુક ગામડાના છેલોને ખબર નથી કાર અભણ હોય છે અને એ લોકો શ છેબર ફોન પણ નથી એટલે અમુક ગામડામાં વિકસિત કરવો ખુબ જરૂરી છે અને બીજું તો એજ છે કે ઓનલાઈન પેમેન્ટ આપડણે ક્યારેય અને ક્યારે નહી યુઝ કરી કારણ કે તમને ખબર છે કે ઓનલાઇન પેમેન્ટ યુશ આપડા મા ફોનમાં ઇન્ટરનેટ હો જરૂરી છે જો આપણા ફોન આમા જે ઓનલાઇન પેમેન્ટત યુશ કરશુ તો ત્યાં આપડા જે મોબાઇલ મા આપણું નેટવર્ક બરબર ની હોય તો પછી ત્યાં આપણે ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકીએ અથવા કરીએ તો પણ આપણા ટાન્ઝેશ હોય છે તે ફે જાય છે અને પછી આપણને જે ઘંટો સુધી ત્યાં ઉભી રવું પડે છે એલા આવી પરી સ્તિમા માટે ઓનલાઇન પેમેન્ટ કરતી એખ જોય કે આપ ફોનમાં નેટવર્ક બરાબર આવી રહ્યું છે કે નહીં કારમ કે તમને ખબર જ આપ ક ફરવા જાય એવા ડુંગળ પડ મા કયા આપડુ નેટવર્ક ની હોય પછી ત્યાં આપડુ બધા ખર્ચા કરવાના હોય તો પછી આપડે થોડું લઈ જાય તો આપણા માટે સારું છે એટલે એજ કે ત્યાં જવું હોય તો આપણે પહેલાથી પ્રિપેર રહેવું જોઈએ કે ત્યાંના આપડે કોઈ પણ ડુંગરા પ્રડેશોમાં તો મુસ્લિમ નેટવર્ક હોટું જ નથી એટલે આપડે વિચ જરૂર જોઈએ કે પછી આપ થડી ઘણી રોલ લઈ જવું જોઈએ એટલે કે ઓનલાન પેમેન્ટધ જે બાબતો હોય છે આપણે યાદ રાખ જોઈએ અને આ બધાના જે પણ ઓનલાઈન પેમેન્ટ ચાલી રહ્યું છે તે બધાને યુઝ કરતા આવડવું જોઈએ કારણ કે અમુક લોકો ઘણા બધા એવા નાન પણ નહીં હોય ને પછી એ લોકો યુઝ કરે તો પછી એ લોકોને આ બધી તમને જે કીધી ફ્રોડ ને એવું બધું થાય છે તે એ બધી તકલીફો સામે લડવું પડે છે બાકી મારે તો કેવું છે સારું ભાઈ મળ્યા પાછા હોય તો ઘણી બધી દેશમાં આવી બધી નવી નવી ટેકનોલોજી નવી નવી સુવિધા લાવવાની છે તેના વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએ અને મારે બીજી બધી પણ વાત અરી સાથે કરવી છે તો એકાદ દિવસ શાંતિથી આપણે વાત કરીશું ઓનલાન પેમેન્ટ વિશે તો ચાલો ભાઈ મળીએ
હા ભાઈ સારું